ધરતીપન શું કરો છો તમે
બસ આ બેઠી છું થોડી વાર પહેલા ટીવી જોતી હતીી પછી તમારો ફોન આવ્યો પછી મેં વિચાર્યું કેશાબેન નો ફોન આવ્યો અત્યારે શું કામ હશે એમ
હા
બર
બસ હું પણ વિચારી રહી હતી કે શું જમવાનું બનાવું. મને ખાવું છે કંઈક બાર નું અને ઘના ને ખાવું છે કંઈક પરંપરાગત રીતે બનાયલા દાળ ભાત ને એવુ
હમ એટલે એમને ટ્રેડિશનલ ફૂડ ખાવું હશે ને. તમારું ફાસ્ટ ફૂડ એ
હા. આપણને કેવું છે કે ચટપટું મસાલેદાર તળેલું એવું બધું ભાવે પણ મમ્મી પપ્પાને એવું ના ભાવે.
હાચે આ બધું જનરેશન પર ડિપેન્ડ હોય કે અત્યારની જનરેશનને યંગસ્ટર્સ લોકો વધારે ફાસ્ટ ફૂડ જ પ્રિફર કરે જ્યારે બધા ઓલ્ડ એજ હોય અથવા મિડલ એજ ના હોય બધા એમને થોડું ઘરનું ફાવતું હોય અને જોવા જઈએ તો એમના સ્વાસ્થ્ય પ્રમાણે બધું ઘરનું એમના બધું વધારે સૂટ થાય.
સાચી વાત કહું ને તો રોજ જો મને ચટપટને મસાલેદાર ખાવાનો આપે ને તો હું પણ કંટાળી જાઉ. તો મને બીજા દિવસે પણ ઘરનું જ સાદું રોટલી શાક ને એવું ખાઉ ગમતું હોય છે.
એમ જોવા જઈએ તો આપણા ઘરનું જ સારું પણ રોજ વીકમાં એકાદ વાર ચાલી જાય કે આપડણે બારનું ખાઈએ તો
હા એ સાચું. પણ રોજ શું બનાવુ ને એ પ્રશ્ન બહુ મોટો છે.
બહુ મોટો છે સાચી વાત છે કેમ કે આપડ જો હું ટ્રેડિશનલ ફૂડની વાત કરું આપડા રોજ રૂટીનની તો આપડે તો ફિક્સ જ છે કે દાળ ભાત શાક રોટલી કો તો ખીચડી શાક ને રોટલી પણ જો ફાસ્ટ ફૂડ હોય તો આપણને એટલી બધી અલગ અલગ વેરાયટી જોવા મળ કે આપણે થોડુંક જ આમ બધું એકનું એક જ હોય સામગ્રી બધી એકની એક હોય પણ એમાંથી અલગ અલગ નવી-નવી વસ્તુ બનાવી શકાય છે અને પછી એ મળી બી જાય ઈઝીલી
અને પછી બનાવવાની ઝંઝટ પણ બહુ જ મોટી જ છે. એ આપણે બહાર લારી ખાવા જઈ ને તો આપણને સરળ લાગે ઘરે બનાવવામાં એ બધી પદ્ધતિ જ આખી બહુ જ લાંબી અને એ ઝંઝટ વાળું કામ છે.
સાચી વાત હમ પણ હું કહું ને તો જો ગમે તે વસ્તુ તુની પાછળ ફાયદા અને ગેરફાયદા તો હોય જ બધી વાતના.
હા એ સ્વાદમાં સારી છે પણ સ્વાસ્થ્ય માટે નથી સારી.
નથી. સારી સાચી વાત છે એ ઘણી બધી વસ્તુ ચલો એમ કહી શકાય કે ફટાફટ થોડીક જ પંદર વીસ મિનિટમાં બની જાય પણ જો રોજ ને રોજ ખાઈએ તો પહેલામ પહેલું કે જો નાના બાળકો રોજી એમાં વધારે ચીઝ ને મસાલા ને એવું બધુંય ને તો ઓવર વેટ થઈ જાય એ લોકોનું એમ તો વજન ઈઝીલી એને હ સારી નથી ઝીલી એમનું વજન એટલું બધું વધે તો એમના માટે સારું જ નહી પછી એસિડિટી નાના પ્રોબ્લેમ થાય કેમ કે ભરપૂર મસાલા વાળું હોય એના લીધે જે લોકોને ટેસ્ટ મલ હોય પણ એ વિચારે કે જેટલો સારો ટેસ્ટ પણ એ લોકોને એટલી નહી ખબ પડતી કે આપડા શરીર માટે પાછળ એટલું ખરાબ છે એમ હાનિકારક છે
હા આવી બધી વસ્તુ આપણે હોટલમાં અને લારી પર ખાતા હોય છ છે એના કરતા ઘરે બનાવીને ખાય ને તો પાછું એ સ્વાસ્થ્ય માટે સારું છે કારણ કે આપણે જે પણ સામગ્રી વાપરવાના છે શુદ્ધ હોય છે અને એમાં પણ આપણે આપડી રીતે તે ઓછી માત્રામાં તેલ મસાલો કરી શકે છે તો આપણા માટે સારું રહે છે
સાચી વાત છે હમ્મ
તમે આજે શું બનાવ્યું જમવાનું
અમે તો આજે જો ને ખી દાદભાત શાકને રોટલી જમ્યા અતાર તો બધું બપોર તો રૂટીન જ હોય ડેલી રૂટીન પણ સંંજે વિચારીએ કે આપડ ઈડલી ઢોસા કે એવું કશું નવું નવું ખાવાનું મન થાય
હા એ ખરું કે બહારની બધી વસ્તુ મને ખાવી ગમે છે પણ જો એમાં સાઉથ ઇન્ડિયન હોય ને એટલે દક્ષિણ ભારતનું ઈડલી ઢોસા મેંદુવાડાા સાંભાર તો એ પાછો ખોરાક હળવો પણ છે સ્વાદિષ્ટ પણ છે ને બ બધાને નાના મોટા બધાને ભાવે એવો છે
સાચી વાત છે હમ્મ
તો એવા ખોરાક આપણે ખાઈ શકીએ
સાચી વાત ના ના ખવાઈ એવા ખવાાઈ પણ જેમ કે રોજ પણ આ કેવું એ તો છે જ એ તમારી કહીએ સો ટકાની વાત પણ આ લોકો અત્યારે વધારે ચીઝનું વ વધારે પ્રમાણમાં ચીઝ અને માયોનીઝ નો યુઝ થાય છે એ અને એ યુઝ કરીને અલગ અલગ સેન્ડવીચ ને અને પછી વડાપાવ ને એવા બધા એમાં પીઝા ને એવા બધામાં રોજ લોકો યુઝ કરતા હોય અને નાના છોકરાને તો એ જ વધારે ખાવાનું ગમે અને પાછા એમના મમ્મી પપ્પા એ પાછા નોકરીયાટ હોય એટલે એ લોકો જોડે બહ ટાઈમ ના હોય એટલે પાછા હમણાં છોકરાઓને પૈસાએ આપી દે ક તો ઘેરે પણ એ જ બનાવી દે
હા અને મોટા ભાગે જેટલી પણ વસ્તુ છે બહારની ફાસ્ટ ફૂડ ની વાત કરીએ તો બધી મેંદાની બનેલી હોય મેંદો તો પંચવા માટે અઠવાડિયાનો ટાઈમ ત્યાં સુધી આપડા પાચન ક્રિયાની એટલી ખરાબ રીતે હેરાન કરી નાખે કે આપણું પેટ આપડું ચચા પચા કોઈ પણ વ્યક્તિની વાત કરીએ ને શરીરની તો એના પેટ પરથી ખબર પડે કારણ કે આપણું ઊર્જાનું સ્થાન જ પેટ છે જો એજ સારું નહી રને તો આપણી ઓવરઓલ હેલ્થ પર બહુ જ ખરાબ અસર પડે છે
અને જો આપણી હેલ્થ જ સારી ના હોય તો આપણે બીજા કશા કામમાં પણ ધ્યાન સારી રીતના આપી જ ના શકીએ એજ મહત્વનું છે
એ પછી બેચેની થાક કંટાળો ઉલટી આવા બધા રોગો થઈ રહ્યા છે થઈ જાય છે અને ઘણાને તો મેં જોવું છે કે નાની નાની ઉંમરમાં એ લોકોની આંતડામાં સડો પડી જાય છે હોજરી સંકોચાઈ જાય છે એ વધારે જમી નથી શક તા ઘણા ઘણી ઘણી વસ્તુઓ ઉપર એમને પ્રતિબંધ લાગી જાય છે કે એ ખઈ જ નથી શકતા નાનીિયાની ઉંમરમાં તો આ બધા રોગો થાય જ છે આવી રીતે બહારનું ગંદુ તળેલું ખાવાથી અને વધારે પડતું ખાવાથી ખાવાની ના નથી
એ વીકમાં એકાદ વાર ખાય તો ચાલે પણ આ લોકો રોજ ખાય અને પાછું ચલો ખાય છે એ ઠીક વાત પણ એ લોકોને બધા રસ્તા ખબર નથી કે કેટલી એના પાછળ યોગા કરીએ એક્સરસાઇઝ કરીએ કે શું એવું પાછું ગરમ પાણી કે લીંબુ વાળું પીયે તો એનાથી ઈઝીલી પચન થાય એવું બધું નથી કરતા
અને પહેલાના જમાનામાં કેવું હતું કે માણસો ખાતા જ એના કરતા ચાર ગણું કામ કરતા આપણે શું કરીએ છી ચાર ગણું ખાઈએ છીએ અને એનાથી અડધું પણ કામ નથી કરી શક
સાચી વાત છે અને આ અને આ બધું એમ જોવા જઈએ ને તો બધું ટેકનોલોજી ના લીધે જ છે કે પેલા તો જો બાળકો ખાય તો એના અમે બધી બહારની આઉટડોર ગેમ રમે તો એના લીધે બધું દોડે કૂદે એના લીધે ઈઝીલી પચન થઈ જાય. અત્યાર તો બસ વિડીયો ગેમ રમવા બેહી જાય અને ફોનમાં એમ ઓનલાઈન જે ગેમો હોય એ રમવા બેહી જાય. એટલે ના બહાર ની દુનિયા જુવે કે ના એમના શરીર નું કઈ હલન ચલન થાય.
ખોરાકનું પાચન એ કેવી રીતે થાય કે સૂર્ય પ્રકાશ થોડો પણ શરીર પર પડવો જોઈએ. આ તો બંધ કમરા ની અંદર સવાર થી સાંજ સુધી બાળક ગોંધવાઈ રહેે તો પછી એ બાળક બીમાર જ પડવાનું છે ને મોટી મોટી બીમારીઓ મોટા થતા એને આવવાની જ છે.
સાચી વાત છે.
પણ હવે આપડે જ એવા લાતે લાગી ગયા છે ને કે આપડા જીભ પર આપણો કા બૂ નહીં રહો આપણા સ્વાદ પાન પાછળ આપણે ફરીએ છીએ તો આપણે આપણું જે શરીરની હેલ્થ છે એની પાછળ આપણે જરાય પણ ધ્યાન નથી રા ખી શકતા હા. કદાચ ડાયટ મેં વચ્ચે હમણાં ચાલુ કરી હતી કે શરીર મારું વધી ગયું છે ચલો હું હવે કસરત કરીશ હું રોજ ચાલવા જઈશ પણ કહેવાય નહી કે નિયમિતપણેે તો ના જ બે ત્રણ દિવસમાં પછી
અને થાય પણ છે આ આ બધી વસ્તુનો એટલો બધો ક્રેઝ વધી ગયો છે કે ઘરની બહ નીકળ્યા નાના નાના સ્ટોલ જોવા મળે એટલે આપણું મને લલચાઈ જાય છે ને આપે આટલા મોટા થયા પણ તો એ બધી વસ્તુ જોઈને જ આપ આપણું મન લલચાઇ જાય એટલે આપણે પાછી કંટ્રોલ જ ના
વિડીયો જોઈએ છે કે સવારનું બનેલું રાખે છે લોકો કેટલો ગંધવાળા
હા પાણીપુરી ની જ વાત જોઈ લો પાણીપુરી જ કેટલું ગંદુ વિડીયો બધા આવે તો પણ લોકો એટલી ભીડ હોય ને એવું તો જળ રોજ જોું ને તો પાણીપુરીની એક એવી વસ્તુ છે ને કે જો છોકરા શું મોટા શું છોકરા છોકરીઓ બધા એટલી ભીડ હોય એ વસ્તુની જગ્યાએ તો ભીડ હોય હોય હોયયત બારે માસ ચોમાસામાં પણ એને પાણીપુરી ના લીધે જ વધારે બીમારીઓ થાય તો પણ ચોમાસામાં પણ એટલી ભીડ હોય
હમણાં કોરોના કાળ પછી તો મારા ઘરમાં એક નિયમ બની ગયો છે કે મહિનામાં એક જ વાર એ પણ ના છૂટકે જવું પડે ને તો જ બહાર ન ખાવાનું બાકી જે પણ કઈ ઈચ્છા થાય એ મેંદા નો ઉપયોગ કર્યા વગર ઘઉંના લોટમાંથી ઘરે બનાવીને ખાવ પણ બહારનું કશું જ ખાવાનું નહીં કે લાવવાનું નહીં ઘર
એ સારો તમે નિયમ નિયમ લીધો અને એના લીધે તને થોડાક જ મહિનામાં હું તો કહ ત્રણ થી ચાર મહિનામાં જ તમને ફાયદો જોવા મળશે કે ના કોઈ બીમાર પડશે કે પછી કોઈ કશું પૈસા નો બી બચાવ થશે
એ તો છે
અને હું તો એવું કહું ને આપણું ગુજરાતી ફૂડ એટલું આમ ભલે થોડો ટાઈમ લાગે બનાવામાં અને સ્વાદ હું તો કહ છું સ્વાદિષ્ટ હોય છે જ પણ કમ્પ્લેટ ખાવ ને તો તમારા માણસોના વિચારો પણ એ રીતના હોય એમ
આપડું ગુજરાતી ફૂડ છે ને તમે જોયું હશે તો આપણે સલાડ થી લઈને દાળ ભાત સુધીનું જેેટલુ પણ લઈ ને એક એકદમ સંપૂર્ણ આહાર હોય છે એવા બધા જ તત્વો આ આવી જાય છે
સાચી અને તીખું અને એવું ના હોય ને એટલે તમારે આમ માણસોના માનસિક માનસિક સ્વાસ્થ્ય પર પણ એકદમ અસર જોવા મળે કે શાંત સ્વભાવ વાળો હોય કેમ કે પેલું કેવું કે ફાસ્ટ ફૂડ તો બહુ તીખું હોય ને એટલે જલ્દી એ લોકો ગુસ્સે થઈ જાય આમ બિચળ એનતો
એ પણ છે અને એવું નથી કે ફાસ્ટ ફૂડ આપણે કેફિન દ્રવ્યો પણ ઓછા કરવા જોઈએ ચા કોફીની લત પણ એટલી જ ખરાબ છે
સાચી વાત છે હમ
કઈ નહી મલીએ આપડે
હા ચલો ચાલ્યા કરે હવે આપડે તો આવુ વિચાર છે પણું બીજા લોકોને બધાને તો ના કહી શકાય ને આપડે વિચારીએ પણ બીજા લોકો શું કરે તો પોતપોતાનું જીવન છે એમને જોવાનું સાચી વાત ને ચાલો મલીએ તાર હા